હેલો
હલો.
નમસ્તે.
નમસ્તે જે શ્રી કૃષ્ણ
જે શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં ફસ્ટ ક્લાસ છે ત્યાં
બસ અમે પણ એકદમ મજામાં છીએ અને અમારા ફેમિલીમાં પણ બધા જ મજામાં છે. બોલો બોલો આજે તમે યાદ કર્યા.
હમ્મ એટલે એમ ઘણા ટાઈમ થી વિચારતો હતો એને ફોન કરું ફોન કરું પછી આજેને જઈને એ મોકો મળ્યો.
હા સારું કર્યું મને પણ બહુ જ યાદ આવતી તી તમારી. સારું કર્યું ફોન કરીને આપણે ઘણા ટાઈમ પછી મળ્યા ને.
હમ્મ.
સારું સારું કેમ છે તબિયત પાણી બજે મજામાં ને.
હો બસમાં જન્માં આ ખાલી કાલ રાતના થોડુંક ને માથું દુખતું હતું મને
આ ચા ચા બરાબર. તો હમણાં વાતાવરણ એવું છે એટલે એના કારણે થઈ શકે.
હમ્મ હમ્મ. હો બરાબર. કાલે થોડું ઘર રેસ્ટ ઓછો થઈ જ ને એના લીધે થતું.
બરાબર બરાબર બોલો બો. બોલો કેમ યાદ કર્યા.
હા બસ કઈ નહી બસ એને મને એવ પૂછ્યું હતું કેને તમારા તમારા સાથે કોઈ ઘટના બની હોય અને તમેને સમસ્યા કોઈ પ્રોબ્લેમ આવી તો તમે પ્રોબ્લમ ઉપર વધારે ધ્યાન દેવો કે એના સોલ્યુશન.
ઓવસલી સોલ્યુસન ઉપર જ. થઈએ ને.
હમ પણ એને આજનો જમાનો એવો થઇ ગયો ને કે જેટલી પણ મતલબ આ પંચાનું ટકા એ લોકો એને એ બીજું વિચારે કે આ મારી કિસ્મત જ ખરાબ મારું બેડ લખ આ મારા સાથે આવું શું કમ થારું ને પ્રોબ્લેમ એના ઉપર આવી. એ લોકો એ નથી વિચારતા કે એને પ્રોબ્લેમ તો આવી ગઈ હવે આ થઈ ગયું થનારું હોય તો એ થઈ ગયું હવે કોઈ બદલવાનું નથી તો હવે આ પ્રોબ્લેમ ન સોલ્યુશન શું છે શું સમાધાન આપે શું કરીએકી. એ મને આર ચર્ચા કરવાની છે આજે.
હા એકદમ એકદમ સાચી વાત છે તમારી.
તો તમે આના વિશે કાંઈ કેશો મને.
અ હા કે જો આપણેે એમાં કહી શકીએ કે આપણને કોઈ સિચ્યુએશન્સ એવી આવી બરાબર કે આપડી અત્યારે હાલત એકદમ ખરાબ છે એમ તો આપણે એમ હારી નહી જવાનું કે ભાઈ અત્યારે મારી સિચ્યુએશન્સ બહુ ખરાબ તો હવે હું કેમ આગળ આવીઝાના ઉપર અને મને આગળ શું રસ્તો મળશે આપણે એના પર નહી વિચારવાનું એમ જ વિચારવાનું કે ભગવાને જે બી કર્યું છે એ એકદમ સારા માટે કર્યું છે અને ભગવાને એ સિચ્યુએશન આપ પી છે. તો એના પાછળનું પણ કઈક રીઝન હશે તો જ ભગવાનને આપ્યું છે કે આપણને કોઈ શબક શીખાડવા માટે હશે કે આપણી પરીક્ષા લેવા માટે એટલે હારવા કરતા વધારે ઇમ્પોર્ટન્સ છે કે આપણે એમની અ કેહેવાય ને કે સિચ્યુએશનસ એવી આવી ને ત્યારે આપણે એમનો સામનો કરવો જોઈએ કદી હારવું ના જોઈએ અગર જો તમે હારી ગયા તો તમે જિંદગીનો પડાવ હારી ગયા એ જ સમજી લેવું એટલે આપણે એમ કહી શકીએ એમ તમે કહી શકશો આના વિશે કઈ વધારે.
હ હ હ મને એટલું તો ખબર નહી બાકી એટલું જ ક કશ કેને જે પણને પ્રોબ્લેમ આવે તો આપે એનું સમાધાન અને સમાધાન કરવાનું વધારે પ્રયત્ન કરવાનું જેથી હું એવી ઘટના બની હતી કે અમે ડાયરેક્ટ ગુજરાત થી મારા ઘર આવતા અયાના તો પેટ્રોલ પંપ ભરા પેટ્રોલ પંપ ઉપર અમે ડીઝલ પર ગાડી બાજુમાં લીધી તો અમારાને ખબર નહી એક ગાડી ન ને ટાયરને ક્યાંક અટકી ગયું તું ફસાઈ ગયું તું તો બારે નીકળી નથી રાતા તો એને મમ્મી એ કીધું કે ક્યાં તું એને સંભાળીને હલાવવાનું ને મે કીધું કે મને મમ્મી મને એટલું ખબર નોતી પ્પા પપ્પા કીધું કે જો હવે થઈ ગયું એ થઈ ગયું હવે એને શું થઈ કે એના એને વધારે ધ્યાન દઈ પછી ત્યાં આજુબાજુ જેટલા થોડાક એને ત્રણ ચારને માણસો હતા એ બધા અહીં શું થયું આમ આમ છે બધા પોત પતાને મત આપ્યું કે તમે એને એક કામ કરો કે એને નીચે પથ્થર રાખી દો જેથી કરીને ગાડીને થોડીક ઉપર આવી જશે પછી આપ ધક્કોને બહાર કાઢી લેશું તો જે થોડીક વાર એ થોડક મહેનત કરી એવ થાય તો એ ના નીકળે પછીને થોડક સ્ટેપની કાઢી અમે સ્ટેપની થને અમે થોડીક ગાડી ઉપર કરી પા પાણા થોડાક નાખી દીધ નીચે અને પછીને એમ કરીને અમે થોડક એકશીલીટર તો ગાડી બારે નીકળ આવી
અચ્છા બરાબર સારું છે સારું છે
હમ પછી મેં એને એ એજ વિચાર્યું ને કે ભગવાન એને અમારા માટે મુક્યું છે કેમકે આનામાંથી હજી બુંટ માટેને મને એને સમજાવવા માટે આ સમસ્યા મોકલી છે અને એને ક્યારે મેં ક્યા વાંચ્યું તું કે એને માણસને હ હારી જાય ને તો એ નિરાશ થઈ જાય અને જીતી જાય ને તો બહુ સુખી થાય પણ એમ નથી વિચારતું કે એને હારી જતું અને એ જીત કરતાને હારે ને બહુ વધારે શીખવી જાય જિંદગીમાં
હા હ હા સાચી વાત છે એકદમ સાચી વાત છે હમ
જ્યારે એને માણસને સુખ હોય ત્યારે એને ભગવાનને યાદ ના હોય જય દુખ ન હોય ત્યારે જ એને ભગવાને યાદ કરે
હા એ તો છે જ ને આપણેે જોઈએ જ છીએ હમણાં કે ગમે એવી એમની મુશ્કેલી આવે ને ત્યારે જ ભગવાનને યાદ કરે બાકી તો સુખ હોય ત્યારે કોઈને ભગવાન યાદ આવે ના જ આવે ને એ તો આપડે જોઈએ જ છીએ આજે પણ આજના જ જમાનામાં પણ
હમ્મ હમ્મ હમ્મ અને ભગવદ્ ગીતા એને ગ્રંથમાં એમ જ લખ્યું છે ને કેને એમાં દરેક પ્રશ્નો ના હલ આપને મળી જાય પછી એનામાં આપડે હિંમત આપણે એમાં હિંમત મરવાનું પણ એ કામે નહી ભગવદ્ ગીતા એ કરે તો મારા એને હમણાં એક મિત્ર એને હા મને પૂછ્યું કે એને જો મારા ગાડીમાં પંચર પડી ગયું હોય તો એનો શું સવાલ એને ભગવદ ગીતમાં લખ્યું હોય તો ભગવાને એમ કીધું કે એનો તો એનામાં નથી લખ્યું પણ એનામાં એને એના પછી સોલ્યુશન નીકળેને કે એને મતલબ પંચર પડી ગયું હવે એને કેવી રીતે આપણે એને ઓલા પંચર વાળા કરીને લઈ જઈ કે ગાડી એને એને મતલબ એનો તો જો અમે એનામાં લખ્યો હોય ને કે એને મુસીબત આવી ગઈ હવે એને મુસીબત સોલ્યુશન શું છે આમ કેવી રીતે કરીએ કે રસ્તો શોધવો એ રસ્તા શોધવાનો ઉપાય તો એનામાં લખ્યો છે ને
હા હા બરાબર છે. એકદમ ખરી વાત છે.
હલો
હમ્મ બોલો બોલો બેન
હા બીજું તમે કઈક સ્ટોરી કેવા માંગતા હતા ને એક બિઝનેસમેનની
હા મેંને કાલે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી તો એ રીલમાં એમ બતાલું કે એક બો મોટું બિઝનેસ મેન હતું અને એ એક સવારે ઉઠવામાં બો મોડું થઈ ગયતું અને પછી ગાય ગાય ઘરે ને ઘરથી નીકળી ગયો પણ એને જયારે એને જતો હતો ને તો એને બ્રિજ પાસે આવીને એ ગાડી બંધ પડી અને એક ગાડીનો ટાયરને એક આમ નીકળી ગયો હતો અને જે ગાડીના પાના હોય ને અંદર પુલમાં એને પડી ગયા હતા. તો પછી એને એને હા પછી બિઝનેસ મેન કીધું કે આજે મારા દિવસ જ નથી બો ખરાબ છે અને ખબર નય ક્યાં શું મુહર્ત ઉઠ્યોને બધું એમ પછી ત્યાંથી એને કોઈ મા વૃદ્ધ માણસો ચાલતાતા તો પછી એને પેલા પૂછ્યુંને બિઝનેસમેને કે શું થયું હું મુસીબતમાં છું તમેને હું આના સમસ્યા નો હલ નથી કાઢ્યો તમે કેમ કાઢ્યો છો કીધું કે એક વાર વાત તો કરીને જો તું બેટા એને કીધું કે આવ રીતે જો મારા ગાડીના ટાયર પાના નદીમાં પડી ગયા છે. તો એમને કીધુ કે કેટલા પાન લાગ્યાી કે ચાર ચાર તો બધામાંથી એક એક પાનું કાઢી નાખ અને આ ગાડીમાં લગાડી દે તો તારું કામ થય ગયું ટેમ્પરીરું કામ થય ગયું ગેરેજ માં જા તને તારું કામ પાનું નાખી દે તો બીઝનેસ મેન એ વિચાર્યું આ સોલ્યુન મારા મગજમાં કેમ ના આવ્યો તો એ વૃદ્ધ અને માણસ એ કીધું કે જો તું એને સમસ્યા ઉપર ધ્યાન દેતો અને સમાધાન ઉપર ધ્યાન દેતો હતો બસ આટલું ફરજ છે
અચ્છા અચ્છા બરાબર છે સારું છે કે એમને એ વૃદ્ધની સલાહ લીધી અને કેવાય ને કે એને જે બી સોલ્યુશન નોતું મળતું હોય એના થ્રુ એમને મળી ગયું તો એ સારું કેવાય એટલે એવું છે કે આપણે જિંદગીમાં કોઈ દિવસે ને ગાય ના કરવી જો એકદમ આપણે શાંત મગજથી વિચારવું જોઈએ તો એનું કઈ ને કઈ સોલ્યુશન આપણને મળી જ જતું હોય છે. બરાબર ને?
હમ્મ, હમ્મ
સારું સારું ચલો તમારી જોડે વાત કરીને બહુ જ મજા આવી. હા ઠીક છે તો આપડે પછી વાત કરીએ. હા નહી આપણેે અ કઈ ને પછી મળીએ ચલો સારું તમારી જોડે વાત કરીને બહુ જ મજા આવી મને થેન્ક યુ. ભાઈ આવજો આભાર બાય બાય.
બાય બાય
ધ્યાન રાખજો.
હો હો તમે પણ.
હા હા ઓકે.